હલો
અવાજ આવે છે
હા હવે આયો આટલી વાર કોઈ અવાજ ના જાવતો એટલે મેં કીધું શું થયું
હમ્મ મારો અવાજ
હા હવે આવે છે
એવુ
હલો
હલો
હા થોડુંક જોરથી બોલો
હા હા
અત્યારે જમ્યું છે ને તો થોડીક એનર્જી બહાર કાઢો
અ એનર્જી તો છે હવે થોડી વાર મા ઊંઘ આવી જશે
એવુ છે હા એ તો છે જમ્યા પછી તો ઊંઘ જ આવે
હા એભી
અ શું કેવાય અમદાવાદ તમે પીજીમાં કેમાં કઇ મા છો
ના ના હું મારા મોટા પપ્પા ની ઘેર રહું
અચ્છા અચ્છા તો તો જમવાનું સારું મળ્યું હશે
હા એ વસ્તુ બાબતે સારું છે
અમારે એ જ છે હું રાજકોટ છું મારે ત્યાં હોસ્ટેલ છે
હ તમે ભણવા માટે રાજકોટ છો
હા
મારુ હ
વિચાર હોયે
એક્ચુલીમાં હું બનાસકાંઠામાં પાલનપુરમાં રહું છું
અમારી બેન પાલનપુરથી છે
એટલે અમદાવાદમાં છે
હા
હા મતલબ નામ આઇ ગેશ પાલનપુર માં તો બહુ બધા હોય એટલે નામ તો હું ના નામથી ના ઓળખી શકું એટલે
હલો
અને એમાં બી તમે લોકો મારા સિનિયર છો જો ઈફ આપણેે લોકો સેમ સેમ એજ ના હોય તો મે બી એવા ચાન્સીસ છે કે થોડી ઘણી ક્યાંઈક ઓળખણ હોય બી શકે
કેવી રીતૅ
હા હું મતલબ મારું ફર્સ્ટ ઈયર કમ્પ્લીટ થયું છે તમારું સેકન્ડ ઈયર કમ્પ્લીટ થઈ જશે શું
હા એવું છે
હા
મને આજે ખબર પડી કે તમારું ફર્સ્ટ યર કમ્પ્લીટ થશે
ઓ કેમ એવું લાગ્યું તમને તમને એવું હશે કે હું મોટી છું
હ મને એવું જ હતું કે તમે મોટા છો
અરેરેરે નોતુ કેવા જેવુ મને રિસ્પેક્ટ મળી છે આટલી વાર
એમ બી મળશે.
ના ના વાંધો નહી તમે મને તું કહીને બોલાવી શકો મને એવું કઈ નથી.
પણ ના મને આદત જ નથી એવી રીતે વાત કરવાની.
હા એ છે મતલબ બઉ ફ્રેન્ડલી થઇ જાવ પછી તું નીકળે બાકી. એ તો તમે જ નીકળે.
બાકી મને પેલું તમે તમે ઉપર જ હોય છે.
સેમ સેમ મારું પણ એવું છે મતલબ તું તો બઉ. ફ્રેન્ડ થઈ જઈ સારા ત્યારે થાય ત્યારે પણ મતલબ. મારા ફ્રેન્ડસ લોકો પછી મને કે કે ભાઈ હવે તો તું તું કઈ ન વાત કર પછી.
હા એ જ
અરે મારી રૂમમેટ હતી ને તો એમાં કેવું હતું. હવે મને એવું જ ફીલ થતું અમે લોકો સેમ એ જ ના હતા પણ મને એવું ફીલ થતું કે એ મારીથી મોટી થતી. તો એને તમે કઈ લાઈક. અરાઉન્ડ સિક્સ મંથ સુધી મેં એને તમે કીધું ને તો એ આમ કંટાળી ગઈ છે હ હવે તું મને. તું કઈ બોલા ને તો સારું થાય એટલે એ ચીડાયને હું વધારે તમે તમે કરું.
હમ. એવું પહલી પહેલી વાર હલો.
હા અવાજ કટ થઇ ગયો એટલે મેં કીધું શું થયું.
આવે છે હવે.
હા હવે આવ્યો.
ના પહેલી. પેલી વાર મળીએ તો મારે તમે તમે ઉપર જ હોય મતલબ ખાસા ટાઈમ સુધી તમે તમે જ ચાલે.
હા
બેકો કોક વારતો એવું. એવું હોય કે છે ને પરમાનન્ટ તમે ઉપર જ થઈ જાય
હા થાય થાય લઇક રેગ્યુલરલી મળવાનું ના થતું હોય ને મતલબ કોઈક કોઈક વાર એનું કામ. પડતો મતલબમ. ડિસ્ટન્સ ડિસ્ટન્સ હોય ને વચ્ચે તો તમે ઉપર જ રહી જાય તું થાય જ નહી એમ
ત્યારે તો ઉપર આઈએ જ નહી તે.
હા એજ પણ આમાં શું થાય ખબર અમુક. લોકોને એવું લાગે કે પ્રિટેન્ટ કરે છે ભાઈ અમે પ્રિટેન્ટ નથી કરતા પણ અમને ફિલિંગ નથી આવતી કોઈને. તુ કઈને બોલાવા વાડીે.
આ ડિસ રિસ્પેક્ટ કરી છે. પહેલી વાર મળ્યા અને કોઈને તું કહીને કેવી રીતે બોલાવાનું.
એવી છે અને પર્સનલી મને. ફર્સ્ટ મીટિંગમાં કોઈ તું કેને તો લિટરલી મને થોડું વિર લાગ્યો મતલબ મને કોઈ. તું કહી દ તો.
મને ખુબને વિયડ લાગે કે મને એમ એટલું હું મન. ના લઉ પણ મને એવું થઈ જાય કે યાર. આપડે તો તમે તમે કરીને બોલાવતા હોઈએ છીએ.
હા હા એજ મતલબ એવું કઈ ખોટું ના લાગે કઈ એવું કઈ નહી પણ આમ થોડું વયડ લાગે કે ભાઈ. હું તો કોઈ દિવસ ફસ્ટ મીટિંગમાં તું કઈ જ નાખું.
બધી ખુદી ને એમું કહઉ કે યાર બધા એક સરખા ના હોય.
એ સેમ સેમ એતો છે કે ભાઈ બધા એક સરખા ના હોય.
બધાને આદત મતલબ બધાને એવું ના હોય કે ફસ્ટ મીટિંગમાં તમે કરીને બોલાવીએ.
હા આ મતલબ. અમુક લોકો ફર્સ્ટ મિટિંગમાં બી સારા એવા ફ્રેન્ડલી થઈ જ હતા. મતલબ મારું જો ફોન પર. તો હું વાત કરી લઉં પણ રિરેલીમાં થોડા ઓકવર્ડનેસ થઈ જાય મારી અંદર.
પણ મતલબ. તમારા ને મારા થોટ્સ મેં આટલી વાર વાત કરી તો મને મોસ્ટ લાાઈકલી લાગ્યા એમ.
એવું.
હમ.
હલો. આ તમારો અવાજ કપાઈ જાય છે આઈ ગેસ નેટવર્ક ઈસ્યુ છે કઈક. હલો.
હલો.
હલો હમળાય છે બાકી કઈ નથી હમણાં તો.
કઈ જજ મ છે.
કઉ તો શું ખાલી હલો નો અવાજ આવ્યો હમણાં એની વચ્ચે સુ બોલ કઈ ના સંભાવવાની આગળ. સુબુહે લ એ બી ના સમંભળાય ખાલી હલલો સંભળાય્યો.
હ હા એક તો નેટવક તો એટલી બેકાર છે.
હમ હવે અત્યારે આવે છે બોલો શું કેતા હતા.
. હા હો એ હલો આવવે છે હવે.
હવે આવવો.
હગ એ દટ કેમમે. એક બે વાર તમારી જોડે વાત કરી તો મને એવું લાગ્યું કે આપણા થોટ્સ મોસ્ટલી સેમ. બધી વસ્તુમાં સેમ નહી હોય ઓબ્વિયસ છે.
ઓફકોર્સ બે પર્સનની એક જેવી સિમિલરિટી મતલબ થોડી થોડી. સિમિરિટી હોય બધો સેમ.
બધુંમ ના હોય બ. મને લાગ્યું કે આપડણે ખાાસસી બધી વસ્તુ ઉપર એગ્રી કરી દીધું છે.
હા હા એ તો છે મતલબ. ઠીક છે એગ્રી હા મોસ્ટલી વસ્તુ ઉપ થયું છે કે ભાઈ હા આવી રીતે હોવું જોઈએ.
હા.
કઈ નહી તો હવે થયા રાખે. તમારો અવાજ કોપાઈ જ જાય છે.
હમ. બ છે ટ છે.
હલો.
હલો.
જો હવે, એ યાર તમેચ વચ્ચે બોલતા જ નથી કે અવાજ કપાઈ જાય છે?
હવા જ કપાઈ જાય છે હું બોલું છું.
મને એું ફીલ થાય છે કે આ ખાલી હોલો સિવાય બીજું કઈ નથી બોલતા.
કઈ નઈ કઈ નઈ આ આ એપમાં પણ કઈક ઈસ્યુ હોય ને મને એવું થોડુંક લાગે છે.
હા એ જ થાય જ મારી બેહેન જોડે એવું થઈ રહ્યું છે કે એ બધાને કોલ કરી શકી રહી છે પણ એને કોઈને કોલ નથી આવતા.
સેમ મારી જોડે હમણાં એજ થયું એટલે પછી મેં કીધું. કે કેમ હું ક પાછો આમાં પેર હોવી જોઈએ એટલે પછી મેં કીધું એમાં પૂરા નહીં થાય એટલે મેં કીધું અત્યારે આપડણે કોલ નથી કરો એને એક વાર કે ગ્રુપમાં નાખી દો. મતલબ તોય કોઈ રિસ્પોન્સ નથી આપ્યો.
ના.
અચ્છા.
એટલે બિચારી એવી કંટાળી ગઈ છે કે ભાઈ મતલબ કોઈ મને સામે કોલ નહી કરી શકે તો કોઈ મારા કોઈ કોલ બી રિસીવ નહી કરે.
હા એ તો એજ થાય કેમ કે પહેરમાં કરવાના છે એટલે પછી કોઈ થાય જ નહી ને કોઈ નની જોડે.
હા એટલે પછી હવે મારે જ એની જોડે એક કોલ પતાવવો પડશે.
અચ્છા એવું છે, પણ તમારા લોકો ની બેેર થઇ જાય છે?
ના નથી થતો હું બી એને કોલ કરું છું તો નથી જ લાગતો એનું.
તો હવે ખબર ન હ મને.
એવું નીડેડ છે કે પેર થવી જ જોઈએ?
આઈ ડોન્ટ નો મારા ભાઈ એ મને એવું કીધું છે કે પેર થવી જોઈએ કે મતલબ તે જ સાંભળને કોલર ને કોલિસ મતલબ ઇક્વલ થવા જોઈએ.
અચ્છા.
એટલે જ બાકી મને એટલો કોઈ આઈડિયા નથી હું આ જ પ્રોજેક્ટ ઉપર વર્ક કરી રહી છું આના પહેલા મેં કોઈ ઉપર વર્ક નથી કર્યો.
બરોબર.
હમ.
નાનું મને બી કઈ ખાસ ધ્યાન નથી કેમ કે હબી આનામાં નવીન નવી છે.
હા એટલે જ તો કઉ કે કોઈ આપણને એટલો આઈડિયા ના હોય ને.
હ એ.
અને એને તો વર્ક કરેલું છે એટલે એને આઈડિયા હોય.
બરોબર.
હા, બાકી વાોલો કેટલું વાંચ્યું વાં છે?
વા તથ પણ તછ ભગવાન જાણ.
યાદ કેટલું રહ્યું છે નથી ખબર રિવિઝન કરો એટલે ખબર પડી જશે.
હા, હું તો યાદ છે પણ કાલ સવાર સુધી જો.
એ પ્રોબ્લેમ મને થ
હલો મારો અવાજ નથી આપતો હલો હલો. હલો. વાજ હાલ તો બિલકુલ બિ.